હેલો.
કેમ છો બેન
હા હું મજામાં તમે
ખૂબ મજામાં છે
હા એક મિનિટ હ વેટ કરજો.
હમ્મ.
હમ્મ. શું ચાલે છે?
કેમ નથી
હમ્મ આઠ હા હા સારું.
તમે
હા હું તો એ હું ના કસું નથી હ
ઓકે.
અ હું એક બાત જોઉં છું ઘણા લોકોનો, અ લાગે છે કે હેલ્ધી ફૂડ બનવાનું એટલું મુશ્કેલ છે પણ અ હકીકતમાં એવું નથી પાઠ પાર્ટ થ્રી ભાગ થ્રી સા ચાલુું થાય.
હા ઓકે હા સાચી વાત, જો આપને થોડુંક પ્લાનિંગ કરીએ તો રોજ નવો આને પૌષ્ટિક ભોજન બનાવ બનાવી શકાય.
સવારે નાસ્તો છોડી દેવાની આદત બિલકુલ સારી નથી.
હા બિલકુલ સવારે નાસ્તા કરવાથી આખો દિવસ ઉર્જા મળે છે ઉપમા પોહા. અમુંકનો છિલ્લો ઢોકરા દૂધ. ફળ આ બધું સારું છે.
હા અને ઓફિસ અથવા સ્કૂલ જાતા હોય તો ટિફિન ઘરેથી, લઈ જ જોઈએ બહારનું ફાસ્ટડ ફૂડ રોજ ખાવાથી ખર્ચ પણ વધે અને આરોગ પણ બગડે.
હા મને લાગે છે કે બાળકોના. નાની ઉમર થી સારી યાદો તો શીખવાય જોઈએ. એ તેને જે જોઈ એ શીખવે છે.
હા એકદમ સાચું હા, જો માતા પિતા રોજ શાકભાજી દાળ રટી સલાદ અને ફલ ખાય, તો બાળકો ન પણ એ જ પસંદ કરવા લાગે.
હમ ઘણા બાળપ કહે છે. અમે શાક નથી ભાવતું પણ શાકને, રંગીન રીતે અથવા નવી રેસીપીથી બનવાય તો તે ખુશી ખુશીથી ખાય.
હા આજકાલ ઇન્ટરનેટ પર ઘણી હેલ્ધી રેસીપી મળી જાય. ઓછા તેલમાં સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઈ શકે.
હા અને પાણી પીવું પણ એટલાને જરૂરી છે હ. ઘણા લોકોને દિવસભર કોલ્ડ ડ્રિંક પીવે છે, બન પાાણી ઓછું પીવે છે.
હા. હા સાચી વાત છે પાણી શરીરને સ્વચ્છ રાખે છે પાચનમાં મદદ કરે છે અને થાક પણ ઓછો લાગે છે.
હા તને ખબર છે, હું એવે સાથે બિસ્કીિટ ના જગા હ ડ્રાય ફ્રૂટસ અથવા શિંગડાાના ખાવં છું.
અરે વાહ એ તો ખૂબ સારી આદત છે નાના નાની નાની બદલાવ થી મોટો ફરક પડે છે.
હા સાચી વાત. અને મીઠાઈ અને પ્રસંગ ખાવી રો રોજ વધારે અ ખઉું તો શુગર વધી શકે.
એકદમ બરાબર જીવનમાં સંતુલન જરૂરી જ છે. ક્યારેક ના પ પસંદગીની વસ્તુ ખાવી ચાલે પણ રોજની આદત ન બનવી.
હા મને લાગે છે કે હેલ્ધી જીવનશૈલીમાં ઊંઘ પણ ખૂબ મહત્વની છે. હઊ સારું થાય હમ.
હા સારું ભોજન નિયમિત કસરત પૂરી ઉઘ અને સકારમાત્મક વિચાર આ ચાર વસ્તુઓ સાથે હોય તો જીવન ખુબ સુંદર બને.
હા, હું તો હવે ચાર મારા પરિવાર માટે, આઠવાડની ફૂડ પ્લાન બનવાને વિચાર કરુ કરું છું.
એમ એ ખુબ સારો વિચાર તે એથી સમય પણ બચે અને રોજ બહારથી મગવાની જરૂર ન પડે.
હા હાલ હવે આગુમાંની હેલ્ધી ફૂડ અ આપણને સરલ રીતે અને નિષ્કર્ષ વર વાત કરીશું હેન?
હા-હા-હા.
અન આન આપડી વાતચીત ખૂબ સારી રહી અને અંતમાં એ સ્વાસ્થ્ય જીવન જીવના માટે શું? સૌથી મહત્વનું છે.
મારા મતે ન નિયમેતતા. રોજ રોડું રોજ થોડું થોડું પણ સારું ખાઈએવ સમય પર ઉગી એ કસરત કરીએ, અને ખુશીથી જીવન જીવીએ. તો આરોગ્ય આપોઆપ સારું રહે.
હા અને હેલ્ધી ફૂડ એ કોઈ ડાયર નથી. પણ જીવનમાં જીવની રીત છે.
એકદમ સાચું ઘણા લોકો વજન ઘટાવા માટે થોડા દિવસ હેલ્ધી ખાય છે. પણ પછી ફરી પાછા જૂની આદતો પર આવી જાય છે.
હમ્મ. એને એને કરતા હોય સંતુલન ભોજન અ લેવું વધારે સારું.
હા દાલ, દાલ, રોટી, ભાત, શાકભાજી કઠોલ, દહી, ફલ અને સલાદ આ બધ આ બધા નો સમાવેશ કરવો જોઈએ.
હા દાળ, રોટી, ભાત અ શાકભાજી, કઠોળ, દહી, ફરાળ અને સલાદ આ બધું આપણા બેસિક ફૂડ છે આ બેસિક ફૂડ આપણા શરીર માટે બહુ જરૂરી હોય છે. અને જંકફૂડ પૂર્વપને બંધ કરવાની જરૂરત નથી. પણ એને ખાસ પ્રસંગ સુધી મર્યાદિત રાખવું જોઈએ. હપ્તામાં એક વાર આવું ચાલે છે.
હા ચાલે ચાલ હું પણ એજ માનું છું. છું ઘરનું ભોજન સ્વચ્છ તાજું અને પ્રેમથી બનાવેલું હોય છે.
હમ્મ. અને હમ્મ. અને જંક ફૂડ પણ પૂર્ણ એને હો ગયા જ હા દરરોજ પિઝા બર્ગર ફ્રાઇઝ અને કોલ્ડ ડ્રિંક ડ્રિંક પીવુ ન શરીરને નુકસાન થાય.
હા.
મને લાગે છે કે ઘરે બનતું સાદું ભોજન દુનિયામાં સૌથી ઉત્તમ છે.
હા સાચી વાત છે. ઘરનું ભોજન સ્વચ્છ ભોજન અને ઉત્તમ ભોજન અને મન પ્રસન્ન થાય છે. ઘરનું ભજન ખાયના. હમ્મ અને હું પણ હા અને હું પણ એજ જે માનવું છે ઘરનું ભોજન સ્વચ્છ તાજુ અને પ્રેમથી બનવાનું વેલા હોય છે.
ખરાબ.
હમ.
હા અને આશા રાખું છું કે જે પણ આપની વાત સાંભળે ને
હા આજે આજે આપને ઘણી સારી.
હા આજ આપને ઘણી સારી વાત કરી હેલ્ધ ફૂડમાં ફાયદા. અને હેલ્ધ ફૂડ ના નુકસાન પાણી પીવાનું મહત્વ. કસરત, ઊગ અને સંતુલિત જ જીવાન શેલી.
હમ હા આજે અને આશા રાખું છું ને પણ આપની વાત સાંભળે એ પોતાને જીવનના નાના નાના સારા બદલ કરને જરૂરી છે.
કારણ કે સ્વસ્થ શરીર હોય તો રજ આપણે અભ્યાસ, નોકરી, પરિવાર અને જીવનનો આનંદ પૂરી રીતે માની શકાય.
બિલકુલ શાસ્ત્ર એ જે સાચી એ સંપત્તિ છે. હેલ્થ ઇઝ વેલ્થ હે ન સા ચુ સ્વાસ્થ્ય એ છે સાચી સંપત્તિ છે હેના માનુંવ એવું લાગે.
બરાબર બરાબર એકદમ સાચી
હ હ અને અમ હા. અને રોજ થોડું ચાલુ રોજ તાજું ભોજન ખાય ખૂબ પાણી પીવે અને સમય પર જમ્મુ ના બધી આદતે જીવનમાં સ્વસ્થ બનાય છે.
એકદમ સાચી વાત છે.
હા હવે મતલબ પ્રોટીન, વિટામિન આ આ સારું સંતુલિત આહાર વિ સેમ મળે.
હમ બાય.
અને બાલકો બાલ હા બાલકોમાં શરીરના વાળ અ સાંતુલિત આહાર બહુ જ જરૂરી છે બાળકો માટે
હા બાળકો માટે તો
હ હમ હમ
રોજ સમય પર ભોજન ખાવું વધારે પાણી પીશું. રોજ થોડી કસરત કરશું અને જંગ
હમ.
ફૂડ ઓછું કરવું.
હમ બરાબર સાચચી વાત. અ સક્કસ વ એન અને આને સ્વસ્થ રહો ખુશ રહો અને આપને બીજાને પણ સ્વસ્થ તો જીવન માટે પ્રેરણા આપો.
હા હું પણ આ સંકલ્પ સાથે જ છું અને મારા પરિવારને પણ પ્રેરણા આપીશ.
હમ હા ના ચાલ હવે હું નીકલું આજ તારી સાથે વાત કરીને ખુબ આનંદ આવ્યો.
ઓકે તું પણ એ ખાવાનું પીવાની એ ન ધ્યાન રાખજો હ
હા ધ્યાન નાખ રાખી છે સંતુલિત આહાર લો ખુશ રહો બિકુલ સ્વાસ્થ એ. જય સિંહ સાચી સંપત્તિ નથી આજ સાચી વાત છે.
હા સરસ સરસ એકદમ સાચી વાત કહીજો.
હમ.
મને પણ ખૂબ આનંદ આવ્યો હ ફરી મેં મેળશું ઓકે.
હા હા મળીશ હા આવજો આવજો હા. બાકી મળીશ.
મળીસો.
હમ હમ